હલો
હા નહી તો રસ્તો મારા અવાજ આવી રહ્યો છે તમારી પાસે
હા તમારો અવાજ આવી રહ્યા છે મિત્ર
હ હા કેવું ચાલી રહ્યું છે
એમ તો સારી ચાલી રહી છી
હમ સમતે ત હ પ છ
હા હું હવે ફ્રી છુ
એ ચાલી રહ્યો છે કે હવે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને વધુ પડતો વરસાદ પણ પડી રહ્યો છે આપડણે શું હવે થો થોડી ઘણી પા પાણી બચાવ અને જળ સંરક્ષણ પર ચર્ચા વિચારણા કરીએ
હા ચોક્કસ આપણે પાણી બચાવવા અને જળ સંરક્ષણ થોડી ચર્ચા કરીએ
હા તો મે તમને જણાવ્યું એમાં ચોમાસા ની સીઝન ચાલુ છે વરસાદ પણ વધારે પ્રમાણે પડી રહ્યો છે તો મેં એ કેવા માંગ્યું કે આપણે હવે પા તો પૂરતું મળી રહેશે પણ જ્યારે આપણે એના જેવો આવશે ત્યારે ઘણી બધી પાણીની મુશ્કેલીઓ સજાતી હોય અનેંગીની પણ પડતી હોય છે તેથી માર એક એવું છે કે પાણી બચાવ હવે પાણી બચાવવાની સુવિધા હવેથી તૈયારી રાખવી તો આપણે ભવિષ્યમાં પાણીનો યોગ્ય ઉપયોગ કરી શકીએ. પાણી બચાવ અને જળ સંરક્ષણ એ આજના સમય એની સૌથી મોટી જરૂરિયાત છે. આમ આમ કેવાયું છે કે જળ એ જ જીવન છે. આ યુક્તિ આપને નાનપણથી સાંભળતા જ આવ્યા છે. પરંતુ આજે ગ્લોબલ વોર્મિંગ વધતી વસ્તી અને પાણીના બગાડને કારણે વિશ્વભરમાં પાણીની ઘટોકટી ઉભી થઈ છે. તેથી ભવિષ્યને પેઢીને પાણીની તંગી થીબચાવા માટે આપણે અત્યારથી જાગૃત થવું પડે તેથી આપણે ભવિષ્યમાં પાણી નો ઉપયોગ કરી શકીએ. પાણી બચાવવા માટે આપણે તે મારાત મીઠું પાણી જે છે ભાગ પાંતુ તેમાંથી પીવાલાયક મિઠૂ પાણી માત્ર જોવા જઈએ તો એક ટકા જેટલું જ બચેલું છે. બાકીનું પાણી દરિયાઈ સારું પાણી ગણાતું હોય તેથી ભૂગર્ભ જળના સ્તરમાં ઘટાડો જેમ કે બોરવે અને કુવાઓ દ્વારા પાણી નો બેફામ વપરાશ થવાને કારણ જમીનની અંદરના પાણીના સ્તર ખુબ જ નીચે જ ઈ રહ્યા છે. એ આપણે પાણી નો યોગ્ય કરો છે દુષ્કાળની સ્થિતિમાં જો પાણીનો વિવેક પૂર્ણ ઉપયોગ નહી થાય તો ખેતી અને પીવા માટે પાણી નહી મળે. જેનાથી દુષકા અને ભૂક મારો પણ વધી શકે છે. જે સંરક્ષાની આમ જો તો મુખ્ય પદ્ધતિ ઓ છે જેમાં જળ સંરક્ષા એટલે કે પાણી નો સા સંગ્રહ કરવો અને તેનો બગાડ અટકવો. આમ જો તો કુવા અને તળાવનું પુનઃજીવિત કરવાણ આમાં આપણે ખાસ કરીને આ તો ગામડાઓમાં જોઈ શકીએ છેએ અને શહેરોમાં પણ પણ એમાં ખુબ ઓછું જોવા મળતું હોય છે. જૂના કુવા વાવ અને તળાવ અને ઊંડા કરવા જોઈએ જે થી આપણે હાલની ચોમાસાની સિઝન માં વધુ વરસાદી ઓ થવાને કારણે આપણે વધુ પાણી નો સંગ્રહ કરી શકીએ. અને એનો આપણ યોગ્ય ઉપરાસ તરીકે ભવિષ્યમાં પણ કરી શકે તેમજ રેન વોટર હાર્વેસ્ટિંગ આ એક શ્રેષ્ઠ પદ્ધતિ માનવામાં આવે છે. જેમાં ઘરની અગાસી પર પડતા વરસાદના પાણીને પાઈપ લાઈન પદ્ધતિ દ્વારા જમીનમાં ઉતારીને અથવા ટાકીમાં સંગ્રહ કરી ને આપણે ભવિષ્યમાં પણ ઉપયોગ કરી શકાય છે. અને ખેતીમાં આધુનિક પદ્ધતિઓ ખેતીમાં આપણે જોએ તો ખેતીમાં પરંપરાગત પદ્ધતિ ના બદલે મારું કેવું તો ટપક સિંચાઈ પદ્ધતિ અથવા ફુવારા પદ્ધતિ અપનાવી જોઈએ. જેનાથી ચાલીસ ટકા થી પચાસ ટકા સુધી તેટલું જ તો પાણી આપણે બચાવી શકીએ. તેથી આ પદ્ધતિઓ નો ઉપયોગ કરવો એ મારુ તો માનવું છે. સા મિત્ર તમાર શું કેવું પાણી બચાવ અને
હા મિત્ર તમે કીધ એ હોય છે. એ પાણીને આપને ખૂબ બગાડ કરવા ના જોઈએ કારણ કે પાણી વગર આપણે જીવન જીવી શકીએ નહી. આપણે પાણી જેટલું પીએ તેટલું જ વાપરવ જોઈએ. પાણી પૃથ્વી પરના તમામ જીવો અને જીવનનો આધાર છે.
માનવ જીવન ખેતી ઉદ્યોગ અને પર્યાવરણના સંતુલન માટે પાણી અનિવાર્ય છે. છતા વધતી વસ્તી શહેરીકરણ પ્રદૂષણ અને પાણીના બિનજરૂરી ઉપયોગને કારણે પાણી ની અછત ની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જાય છે તેથી પાણી બચાવવું અને જળ સંરક્ષણ કરવું સમયની સૌથી મોટી જરિયાત બની ગઈ છે.
જળ સંરક્ષણ એટલે ઉપલબ્ધ પાણીનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવો પાણીને બગાડ અટકાવવો અને ભવિષ્ય માટે પાણીને સ્ત્રોતને સુરક્ષિત રાખવા માટેના પ્રયત્ન કરવા. પાણીના સંગ્રહ અને યોગ્ય સ્થાપન કરવાથી પાણીની સમસ્યા ને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. પાણીના મુખ્ય સ્તરો ની વાત કરીએ તો વરસાદ નું પાણી, નદી અને સરોવર તળાવો અને કુવાઓ બંધ છે બંધ અને જડાય છે. આ પાણીના મુખ્ય સ્ત્રોતો છે જ્યાંથી આપણને પાણી મળે છે. પાણીની અછતના કારણે આ એ તો વત્તી જનસંખ્યા જંગલ, સતત ઘટણ ભૂગર્ભ જળ નું અતિશય ઉપયોગ નદીઓ અને તળવનું પ્રદુષણ, વરસાદમાં અનિયમિતતા પાણીનો બગાડ અને અયોગ્ય પ્રયોગ આ બધા કારણોન લીધે પાણીની અછત સર્જાય છે. તેમજ જળ સંરક્ષણના મહત્
ભવિષ્યની પેઢીઓને પૂરતું પાણી મળી રહે છે. ખેતી અને ખાદ્ય સુરક્ષામાં વધારો થાય છે. પર્યાવરણ સંતુલન જળવાઈ રહે છે, ભૂગર્ભ જળસ્તર વધે છે. દુષ્કાળ અને પાણીની તંગી જેવી સમસ્યાઓમાં ઘટાડો થાય છે. પાણી અને પક્ષીઓના જીવનનું સંરક્ષણ થાય છે. તેમજ જળ સંરક્ષણનો ઉપયોગ વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. કારણ કે વરસાદ જ્યારે પડે છે ત્યારે જ પાણી ખૂબ પડે છે કે આપણે તેનો સંગ્રહ કરવો જોઈએ. ઘરમાં અને જાહેર સ્થળ દીક થતા નણાને તરત સુધારવા જોઈએ. જેથી પાણીમાં ટપક ટપક પર પડવાથી પાણીને બગાડ ન થાય ખેતીમાં ટપક સિંચાઈને સ્પ્રિંગ કલર પદ્ધતિ અપનાવવી જોઈએ. પાણીનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરવો જોઈએ. વૃક્ષ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું કારણ કે વૃક્ષો વર્ષાદને આકર્ષક વામાં મદદ કરે છે. તળાવો અને કુવાઓ અને નદીઓની નેમ છ સફાઈ અને જાળવણી કરવી. કોપરાયેલ પાણીનો પુનઃ ચકરાણ અને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. આમ પાણી કુદરતની અમૂલ્ય ભેદ છે. એનો એક એક ટીકો કિંમતી છે. જો આજે આપણે ભણીને બચાવવાનો પ્રયાસ નહીં કરીએ તો ભવિષ્યમાં ગંભીર પાણી સંકટનો સામનો કરવો પડી શકે છે. તેથી દરેક નાગરિકે પાણી નો કરકશ પૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને જળ સંરક્ષણને પોતાની જવાબદારી લે જોઈ. પાણીનો બગાર વધુ કરવો જોઈએ. શું મિત્રો તમે કોઈ જગ્યાએ નળ માંથી ટપકતુ પાણીને સુધારેલ છે મિત્રો તમે કોઈ દિવસ?
હા મિત્ર, હા આમ કે તો દરેક બસ સ્ટેશન એ તેમાં રેલવે સ્ટેશન આમ જોઈએ તો અમુક લોકો એવા હોય છે કે જે ના ના તેમજ અન્ય પાણીનો વપરાશ કરતા હોય છે પરંતુ એના ફરી વાત કરવા વ્યવસ્થિત ભૂલી જતા હોય છે. જ્યારે મને એમ ચલાવે છે કે એમના બે ગાર પર હું આપો અને સમજાવું એવું ચરણ છે પણ આપણે એમ જોઈએ તો શું કેવાનો કઈ ફરક એમ નથી પડતો જેમ સુધી એમ આપણને ઊંધા એ લોકો બોલશે એટલે આપણે કોઈને કશું કેતો નથી પણ ત્યાં જઉ છું કે નળ ખુલ્લા મૂકીને ત્યાં અને બંધ કરે છે પણ એ વ્યવસ્થિત બંધ કરતા નથી. અને હું બંધ કરી દેતા. જેથી પાણી ન બગાડ ના થાય અને બીજા અન્ય લોકો પણ વાપરી શકે પાણી એ તમે કીધું એ કે પાણી વગરના જીવન જીવવું અશક્ય છે. કારણ કે, પાણી પૃથ્વી પર એક ટકા પીવા લાયક તેમજ વપરાશ વપરાશ લાયક છે. ટૂંકમાં કહે અનુસાર જો આપણે આજે પાણી નઈ બચાવીએ તો આવતીકાલ આપણને બચાવા માટે સક્ષમ નહી હોય જળસરક્ષએ મા સરકાર કે કોઈ એક સંસ્થાની જવાબદારી નથી. પરંતુ આપણા દરેક નાગરિકની ફરજ છે. ટીપે ટીપે સરોવર ભરાય એ ન્યાય તે આપણે એક નાનો પ્રયાસ પણ ભવિષ્ય માટે, મોટું પરિવર્તન લાવવામાં મદદ રહે છે. તો મિત્રો તમે આ વિષય પર ચર્ચા કરવા માટે સમય આપે એ બદલ તમારો આભાર.
તમારા પણ ખૂબ ખૂબ આભાર.